હેલો.
હાં, હલો કેમ છો?
બસ મજા, આવાજ આવે છે બેન તમને?
હા, હા, આવે છે તમારો.
કેમ છો? સારું છે ને તમને? ને તમારા સાસુ સસરા ને. તમારા છોકરાને છો કરીને સારું છે ને બધું?
હા, હા બધું સારું છે, બોલો તમારે કેવું છે?
મારે તો સારું જ છે, પણ જરા છે ને કમરમાં જરા પ્રોબ્લેમ થઈ ગયો છે, શું કેવું તમને? અમણે એ આજકાલ નું જીવન તું જોઈ શકે છે કે આટલું બધું ફાસ્ટ થેઈ ગયું છ છે ને કે આપણાને જરા બી આપડા જે સેહતની જે ધ્યાન રાખવું જોઈએ ને એના માટે ટાઈમ જ નથી મલતો, તો મેં જ વિચાયરુ આજે મેં કીધું મેં બધાનું ધ્યાન તો રાખ ખતી છું, પણ મારું ધ્યાન મેં નથી રાખતી, મારા સ શરીરનું ધ્યાન મારે જે ફિટનેસ કરવું છે એ બધું મેં ધ્યાન નથી રાખતી, તો મેં એજ વિચાર કયરો, શું કેવું છે ત તમારું એ બાબત
હાં, હાં એ તો જો પહેલા આપડે પોતાનું સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈ, સ્વાસ્થ્ય હશે આપણું સારું તો જ આપણાથી કામકાજ થશે, બાકી તો જો આપડણે માંંદાજ પડ્યા કરશું તો ઘરનું કામ ને બધું કોણ કરશે? એટલે આપણે પેલા આપણા ફિટ નેસ પર ધ્યાન રાખવું જોઈએ, મેં પણ અ પેલા મારું પણ એવું જ હતું કે આ નોકરી ધંધામાંથી આપણેે ઊંચા જ ની આવીએ આખો દિવસ નોકરી પછી ઘરના કામ તો પોતાના પર ધ્યાન જ ની અપાતું હતું, એટલે અવે મેં પણ થોડું થોડું પોતાના પર ધ્યાન આપવા માટે મેં હવે દિવસે સવારે ટાઈમ મળે ત્યારે યોગા કરું છું, સવારે પ્રાણાયામ કરું છું અને રોજ સવારે મોર્નિંગમાં ચાલવા જાઉં છું એટલે મને એટલું સારું લાગે છે કે વાત ન પૂછો, પેલાજે એવું તો કે આખો દિવસ પોતાનામાંથી જ ઊંચા ની આવતા, કામ માંથી એટલે આ બધું મારાથી થતું જ ની, પણ હવે હું મે પોતાના માટે જ ધ્યાન આપું છું કે આવી રીતને યોગા ચાલવાનું થી માંડીને ખાવાના ખાવાનામાં પણ અ એ ક પહેલા મારું ખાવાનુંય કેવું હતું કે તળેલુંને ગમે તેમ બહારનું જંક ફૂડ ને એવું વધારે ખાતા, એટલે અ વાળેગળે વાળે ગળે શું થતું કે બીમારી આવ્યા જ કરતી તી, કોઈ એસિડિટી થઈ જાય કોઈ વખતા આવીતા માંદા પડી જવાય એટલે અવે મેં વિચાર્યું કે હવે આવી રીતના યોગા ચાલુ કરું રોજ થોડું વોક કરવા જઉં એટલે થોડું ફ્રેશ ફીલ થાય અને મેં શારીરિક અને માનસિક રીતે બી આ સ્વાસ્થ્ય સારું રેહ અને એટલે મેં અવે રોજ આવી રીતના ફ્રૂટ્સ છે વેજીિટેબલ્સ છે બોઇલ્ડ એવી રીતના અ વેજ અ ચણા પછી સ્પ્રાઉટ છે એવી રીતના રોજ ખાવામાં પણ કાળજી રાખીને ખાઉ છું, અ તમે પણ આવી રીતના ક ચાલુ કર્યું હશે ને યોગા કે એવું કંઈક કરતા હશો ને તમે પણ
મેં અજુ ચાલુ તો નથી કયરુ પણ આજે મને પ્રોબ્લેમ થયો ને એના લીધે મેં બી અમણે વિચારું છું કે યોગા ક્લાસ જ જોઈન કરી લેવ, કેમ કે બ તું જોશે ને તો આપડે આપડુ જીવન આટલું બધું ફાસ્ટ થેઈ ગયું છે ને કે આપણાને ટાઈમ જ નથી મળતો, તો મેં એવું વિચાર્યું કે એના કરતા મે યોગા ક્લાસ જોઈન કરું, તો કેવું મેં રોજ યોગા પર જાઈ શકું, એ બીજું એ કે મારી સાસુ તું જોઈશ ને કે મારી સાસુની તબિયત આજે આટલી બધી ફાઈન છે ને કે શું કેવ એમ, કેમ ખબર આ બધું કેમ કે પેલ્લા જે જમાનામાં એ લોકો જે ખાતા અને પીતા ને જે પેલ્લાના જમાનામાં જે કેવું કે એ લોકો બધું જાતે જ બધું ઘરે બનાવતા, બધું જાતે જ કપડા ધોતા, જાતે જ વાસણ અજવાળતા, જાતે જ ક પોતું મારતા, એ બધું વસ્તુ એ બધું કામ જે છે એ લોકો જાતે કરતા, તો તું આજે જોઈ શકે છે મારા સાસુ તો સસરાની જે અ સ્વ સ્વાસ્થ્ય છે એ તો બો જ સારું છે અ કે કે કોઈ બી જાતની કોઈ તકલીફ નથી, મેં એજ વિ એ જ મેં મારા સાસુને છે કે મેં આટલા ઉંમરમાં મને આટલી બધી તકલીફ થેઈ છે કે તમને તો કે સારું છે કે તમને સારું છે બધું, તો મારી સાસુ મને એજ કેય છે કે અમે અ આટલું કામ કરતા આમ કરતા તો આમ ખાવાનું બી ખાતા સારું એવું ખાવાનું ત્યારે મલતું, અમણાં તો તું જોઈશ ને તો આટલું બધું કેમિકલ જ આવે તો બધા શાકભાજીઓમાં ફૂટસમાં, તો એ એજ મેં વિચારું છું અમણે કી મેં બી જરા આ બધું યોગા પ્રાણાયામ ને બધું ચાલુ કરવું ને બીજું એ કે અ બીજું બધું જે વેજીિટેબલ્સ છે પછી હ હેલ્ધી ફૂડ જે છે, એ બધું અ અમારા અ ખાન પીનમાં મેં સામેલ કરું તો એનથી મારું જે સેહત જે છે ને તે સારું થશે, તો મેં એજ વિચાર કરું છું હમણે ને મેં ચાલુ કરીશ કાલથી ને જોઈશ અમણે કેવું એ જાતું છે તે, શું માનવું છે તમારું?
હા, હા, તમારું કેહવાનું તો બરાબર જ, અરે પણ પહેલાના જમાનામાં તો એવું હતું કે બધા ઘરે જ આ બધું ઘી થી માંડીને દ દઈ, છાજ, પનીર બધું ઘરે જ બનાવતા પણ અમણાંનો જમાનો એટ એટલો ફાસ્ટ છે કે લોકો નોકરી કરે એટલે ટાઈમ જ નથી મળ તો એટલે બધું આપડે બજારમાંથી લાવે ને બજારનુ ખાવાનું તો એટલું બધું એવું હોય છે કેમિકલથી લઈને કલર વાળુંને એવું બધું જેના લીધે માંદગી આવ્યા જ કરે છે એટલે અમણાંના જમાનામાં બધા નોકરી ધંધા વાળા હોય એ લોકોને ટાઈમ જ નથી મળતો તે લોકો આવી રીતના બારનું ખાવાનું લઈને આવે છે અને આપણે ખાઈએ છે એટલે એના લીધે બધી બીમારીઓ આવ્યા જ કરે છે એટલે મેં પણ અવે નક્કી કર્યું છે કે જેમ બને તેમ પોતાની સ્વાસ્થ્ય કાળજી રાખવા માટે અને છોકરાઓનેથી માંડીને બધાનું કાળજી રાખવા માટે ઘરનું જેમ બને તેમ આવી રીતના ઘી, છાસ ને એવું બધું ઘરનું થોડું થોડું બનાવીએ છીએ, રજા હોય ત્યારે આવી રીતના અમે ઘરનું જ બનાવીએ છીએ. જે થી છોકરાઓનું સ્વાસ્થ્ય પણ સારું રેહ અને આપણી ફિટનેસ પણ સારી રેય અને અમણાં ગરમીના લીધે થોડુંક સ્વાસ્થ્ય માટે ખાવાના માટે થોડો લાઈટ ખોરાક ખાવો જોયે એટલે અમે આવી રીતના જુસ છે અને અ ફ્રૂટ છે એવું બધું વધારે ખાઈએ છે અને બને ત્યાં સુધી સાજે તો જલ્દી ખાઈ લેવું એ જ સારું, આપડા ગામડામાં આપડેણ ગામડામાં જઈએ તો ગામડામાં તો રોજ અ લોકો છ સાત વાગે તો ખાવાનું પણ ખાઈ લે છે, જયારે આપણા સિટીની અંદર લોકોને ક ટાઈમ જ નથી મળ તો તે લોકો લોકો લેટ તાવે છે નોકરી ધંધા વાળા તો એ લોકો તો ખાવાનું પણ લેટ થાય, તો એનુ તે ખાવાનું પણ પચતું નથી, એટલે આપડે બીમારી થઈ જાય છે એટલે અમે તો નક્કી જ કર્યું છે કે અવે રોજ જલ્દી ખાઈ લેવું અને ખાઈને થોડું વોક કરવા જવાનું, જેથી સ્વાસ્થ્ય પણ સારું રે અને ચાલવાનું પણ થઈ જાય અને શારીરિક અને માનસિક આ રીતે કસરત પણ થઈ જાય એટલે અમે છો અમારા છોકરાઓ સાયકલ ચલાવીએ અને અમે લોકો ચાલીએ એ લોકોની સાથે એટલે એ લોકોની પણ કસરત થઈ જાય અને અમારી પણ કસરત થઈ જાય અને ખાવાનું પણ પચી જાય આવી રીતના ને એ ખાવાનું ખાઈને હમમ બરાબ અ્ અને ખાવાનું ખાઈને પણ આ રીતે અ ચાલીને આવીયે એટલે આપણને સારી ઊંઘ પણ આવી જાય બહારની હવા ખાઈએ એટલે થોડી જલ્દી ઊંઘ પણ આવી જાય, તમે પણ આવી રીતના ચાલવા જતા હશો ને?
હા, ચાલવાનું તો મારું આવતુ જ નથી, સાચી વાત કેમ ને કેમ ખબર ટાઈમ જ નથી મલતો કે મેં અમણે કાલે જોબ પર જવાનું એનું પ્રિપરેશન કરવાનું, એના માટે ટાઈમ જ નથી મલતો, તો કંઈ ની મે બી અમણે મેં મારા અ હસબન્ડ ને કેઈશ કે આપડે બી જરા ખાઈને ચાલવા જશુ, તો એવું વિચારું છું ને મેં મારા છોકરીને બી અમણે કહીશ કે તું બી કઈ કરાટે કે યોગ- ગા ક્લાસીસ છે એ જોઈન કરી લે, તો તારી બી જે ફિટનેસ છે ને તે મેન્ટેન રહેશે ને તને કઈ બી જાતનું કઈ બી બીમારીઓ ની થશે, પર આપડા જો હ અ જો ફિટનેસ બરાબર અશે ને તો મને તો લાગે કોઈ બી જાતની બીમારી બી આપણા શરીરમાં આવશે ન ને બીજું એ કે આપડે હ હેલ્ધી ફૂડ ખાશું કે સારું જેવું અ હ ફ્રૂટ છે ને બધા શાકભાજીઓ છે બધા હા સ્પાઉ અ જે ફં ગારેલા મગ છે ને એવું બધું ખાશું ને તો આપણા શરીર માં જે અ રોગ પ્રતિકારક શક્તિ છે ને એ વધી જશે ને આપણા શરીર ને કઈ નુકસાન થશે તો મેં એ બધું ચાલુ કરીશ હમણે અ જો કાલથી કે રસ બીટ નું જ્યુસ છે, ગાજરનો જુસ છે એ બધું મે મારી છોકરીને બી આપીશ ને એને બી કેઇસ કે તું બી સવા રે હ એક કલાક યોગા કરજે ને એના પછી સાંજે એના યોગા ક્લાસીસ છે, કરાટે ક્લાસીસ છે, એ જોઈન કરવા કેઇશ તો એનાથી શું થશે કે એને બી હમણેથી જ આદત પાડવા પડશે અમ ખર આપડું જીવન જે છે એટલું બધું ફાસ્ટ થેઈ ગયું છે. કે શું કેવ એમ આપણાને ટાઈમ જ નથી તો આ બધું કરવા માટે કે આપણા જીવનમાં તું જોઈશ ને કે આપડે આટલા બધા દોડતા રેય છે ને કઈ બી કામ માટે ને આપડે ભૂલી જ જાય છે આપડુ સ્વાસ્થ્ય તો આ જે ફિટનેસ જે ને ફિટનેસ મેન્ટેન કરવું છે આપણા શરીરનું એ બો જ અ ઉપયોગી છે, નઈ તો પછી પાછળ જાઈને આપડા આપડા શરીરના જે અ બધા આ પાર્ટ છે એ બધા કામ કરવાના બંધ થઈ જશે ને એના માટે અ મેં એજ વિચારું છું કે આવી રીતે બધું કરીશ ને યોગાને બધું ચાલુ કરીશ ને બીજું બજા બધા જે વેજીટેબલ્સ છે તે બધું મારા- મારા અ ખાનપાનમાં હા સામેલ કરીશ ને મેં મારા છોકરીને બી આવું કરાવીશ ને બધા જ અમે બધા જ ફોલો કરશું આ બધા જે ફિટનેસના જે રૂલ્સ છે, ચાલો તો પછી આપડે કઈ ક્યા ટોપિક ઉપર મલશું પાછા
ચાલો, આવજો.